ભાઈ.
બોલો, પતીકભાઈ બોલો?
શું કરો હો, કો કી બાજુ હતાને, દેખાતા નહીં હમણાથી. હમ શીપુર બાજુ જયા આવેને, ફરવા જીયા છું, શિવપુર બાજુ.
અરે સાઈડ ગયા, ફરવા સાઈડ ઉપર એવું. સગો દા તો.
એવું હો, એમને જો વરસાદ વરસાદ આવે ને, શિવપુર માં.
શીપલમાંગ વરસાદ નું કર્યું છે, આવે એવું પન આવ્યો નહીં વરત. બે દા બે દાડાક પહેલા આયોતો વરસાદ.
એવુંને ત ત્યાં સાઈડ ઉપર જ્યાં, ત્યાં પાણી પાણી ભરાઈ રહ્યું. હ, કોરી જમીન છે. તો તો એ વેશ બસી કરીએ, ગ એમને.
એસ બીજ થાય, જાય હવે.
ચાલુ વરસાદે કરી, કોઈ સપીસી. ચાલુ વરસાદ પડતો હોયને, એસબીસી કરી શકો? તમે આમ.
હમ થાય, એવું જ કરીએે, પણ જમીન ચોક વોણી ભરાય, એવું રે જ ના થાય.
એવું, હમ એના કારણે પેલા સેમ્પલમાં ડિસ્ટર્બન્સ આવી જતું છે.
એ ભાઈ છે, સેમપલવાડી ના ચાલો. એટલે મા ના કરી શકાય, મામ વરસાદ ચાલો.
તમે રિંગ તો તમે ઓપરેટ કરતા હશો ને.
હા, ઓતેં મુ બરું.
એવું છે ને, તો પેલા યાર પિક કરફ બાજુને બીજા
બાજુ બીજા બેસલપોરો બે હ. હમ, ડાયરી કરુ. દસ મીટર ના કરી, બિલ્ડિંગ નું એનું હોય ને, તો દસ મીટર ના સોલનું એવું તો, છ મીટર ના.
એ એવું છે, એમને આ એટલે પેલા માધ્યમાં ઊંડા સુધી જવું પડતું. હોય ને, એવું બધું કરવાનું હોય, એટલે બિલ્ડિંગની અંદર અને મોટી ઊંચી હા, બિલ્ડિંગોમાં શું ઊંચું વધવાનું કામ હોય, એટલે દસ મીટર સુધીની જવું પડે. તો નેચે પાયે જ ખાલી ભરવાની ને.
હમ, સોલોમ પાય લે હોઈ.
હમ, એ તો બઉુ ઊંચું બાંધકામ નઈ, બીજું કઈ એના ઉપર ખાલી સોડા પ્લેટો જ લગાવવા ને.
પ્લેટ જો હાથ મીટર નીપાયેલો હોય મ.
મ અથા તો બઉુ કામ આવતું કે, સોલાર નું કારણ કે બઉુ જટ.
હમ, કામ ચાલુ હતા, બૂલ કામ.
હમ.
હા. તે તે આઈ એસીડીસી નો અભાવ છે પ્લે સ્ટોર ને એવું બધું આ ચાલુ છે ને
એવું જાય એમને. તમે લોકો લાઈટ ફિટિંગ કરો હો?
લાઈટ ફીટીંગનું ચાલુ હ. નવરા હે તે એ કરીએ. હમ
ફ્રીમાંમ જોણકાર ખરા ઈમ ને.
હા થોડું જાણકારી ફલમ એમ કરીએ.
એવું એમને ફ્રિજમાં નેટનમાં ને એમાં બધી ખબર પડે એમને?
હવ કરીએ.
એમમ ઘરનું લાઈટિંગને એવું બધ કરી હકો એમ ને તમે?
હઉ ઘરનું કરી દઈએ, કોક ભાઈબંધનું ઓળખીતાનું કરીએ, બઉ બહાર ની જવાનું આપડ.
એવું એવું અંદર અંદરું કર એમ કોઈને ઓળખી જાય જેવું હોય હા હા ઘર કેવું લાઈટ
કોકનું બગડી હો તો હમ કરી એટલા એવું કરીએ.
હ આમાં વાયરોમાં પકડતા બીક નહી લાગતી હોય ને? કે કરંટ આવે છે એવું? હમ એવું એમને. ટેસ્ટરથી ચેક કરો એટલે ખબર પડી જાય એમને કરંટ ચાલુ છે કે નથી ચાલુ?
હમ ટેસ્ટર લાઇટ બતાવી દે.
હા લાઈટ બતાવો તો ચાલો, નક બંધ એવું કંઈક હોય ને?
હ હમ એ ન્યુટન લાઈટ ના આવે છે જે એમાં લાઈટ હળગે. એ નૂટમાં ત કરંટ આવજ નહી. ફ્રીજમાં તમાર જો લાઈટ બતાવો તો અડવાઈ નહી પતા.
હમ હમ આપડા નાના વાયરો થી તો જનરલી કરંટ આવે તોમ બહુ ઈસ્યુ થાય ખરો?
ના તાડકા જેવું લાગે તને છોડી દે એમ બઉુ ભારે લાઈનું તમે છોડો નહીં.
આમ બઉ ભારે લાઈને હોય તો આપડેને પકડી રાખે.
હા પકડી રાખ ચાટકા બી તને છોડી મ સિંગલ ફટ.
વરસાદની વીજળી પડે આ વીજળી બે મોરતોમ તો એક જ જેવું થયું ને તોતો ભાઈ?
હા પેલી થોડી ભારે પડે આપડે જેઈ આકાશ ની પડે આ થોડી. માપે હોય એમ.
એમાં એ કુદરત ચેવી ઘટના મેલી હે વીજ વીજળી પડે ચીડું ચીડ કાટકો આઈને પકડી લઈ જાય હો. હા આમાં કોઈ ના પકડ પેલા તો તોય. હા કારણ કે એ કુદરતી હેને આર્યુ આ માનવસર્જિત. કેવાય મૂળ વીજળી ગમેધા.
કુદરતી વીજળી તો મારવાના પડે ને તો પટાઈ નાખે કોક.
હા એ તો આખા ને આખા બાળી નાખે.
તો બાળ જ નાખ. નહી જે પ્યાચો મરી જાય ન મળ જાાડા ખો ઝડ ઝડા આખું લીલું લીલું હુકાઈને. પડી જાય એમ.
હા સો ટકા એ તો બઉ ખતરનાક વીજળી પડે ઈ તો
પડવા ભગવાને લખ કેમ પડવાય તો
હમ
હમ તમારે કેવું પાઠમ બાજુ?
પાટણ બાજુ હાલો બસ એવું છે વરસાદ વાતાવરણ જેવું છે થોડું પણ વરસાદ આવ તો નહી ને બીજું તો નકરો બફારો હ ગરમીનો ઉકળાટ માંગે છે તારમ તો બાર તો ઘડી બે નહી કરાું તાર પંખા કરીને તો ઈસીમ બેઠા હોય તો ઠંડાક અડે.
એવું એમ બાબ આવે નહી ચાલુ નહીમણા એમ
ના ના આવા નતો આઈસક્રીમ બાઈસક્રીમ મંગાવીને કાધો હોય તો મેળ પડે થોડું શરીર ટાઢું થાય.
હા હાજી હલો હા ઠંડક હોય તો ગરમ ખાવાનું મજા આવે અને ગરમી હોય તો ઠંડુ ખાવાનું મજા આવે.
હા તો જ મજા આવે ના બાકી ન આવે
બીજું કેવું કામ વામ કેવું
કામકાજમાં તો હાલ તો રાગી રાગી હ જાય ચોમાસું છે એટલે તો
એ હા એ તો ચોમા તો બધા ને એવું જ હોય કામ આપે જ હોય
હ હવે હાલમાં કામકાજમાં બધાને એવું થઈ ગ છે ચોમાસું આવ્યું એટલે ખેતીવાડીમાં બધા લોકો નવરા જેવા થઈ જાયશ
હમ્મ
હાલ તો કોઈ કોઈ વાવેતર વાવેતર હોય નાખી કોઈ વટાબોટા મારવા ના હોય ત્યા શું માટે ત ઘાસચારું ને એવું બધું તો મળી જ રહે તું હોય
ચારો હોય માટે
હા આ બાજુ કોઈ આઠ વા જવાનું કોઈ ચાર વા જવાનું કે એવું બધું બો શું એમ હમ્મ બાકી બધી બધું હોય એમ જન્વાની
અને આપડી પોહચ જમીન દેડાવી દીધી
હઉ એ તો કેય નઈ ઉધેર આપડે ચાલ આપડે તો વાવે એવું કોઈ નઈ ત્યારે મજૂરી ભી મળે એવા જ નહી
એવ એમ
મજૂર મળવાના હોયે એટલે ભાઈ આતારમ બઉ કાટું હોય એમ અને ભઘવી આલીને ભાઈ કેવું જમીનમાં કોઈ વાવ તું હર કું હર ખોટા ખર્ચા કરી ખાતર ના પોણી ના બિયારણ ના કાઢા તો નહી કરતા નારમ તો
હા તો સાચી વાત એ ઉધતરા દે બાર મહિના ઉતર લઈ આવી જ છે તો
હા એના હારે તો બાર મહિને ઉધે ડાલ દેવી આ ર
પારંબજુ તમામાં તો તેના હજા ચ આવી ગ છેેલા
હા આમ તો એવું ના તો અમારે તો બહુ ઓછા ચાલે દ હજાર તો નહી ચાલતા સો સાત હજાર સો સાત હજાર રૂપિયા ચાલાવું તણે
હમ્મ અમારે તો હમણાં ચાલે એટલા શીતપુર બાજુ
એવું ના તમારે હારા
ઓ ભાઈ કોઈ વાવતું નહં હો બધા વા કરવા વાળા જતાવે બધા નોકરી ઘધા પ્રાવે નોક કરી વાળા વધી જાયમ અદા શું ભાઈ મજૂરી કોઈ કરવી નહી
હમ્મ ખેતી ક મળતું નહિ અને મોંઘવારી વધી ગી અને છે ખેડૂત ન કોઈ મોંઘવારી હ ને અનાજ ન કોઈ ભાવ આવતું નહી ને એવું કરે
હ ખેતર અમ કેવું થઇ ગયું ખેડૂત વેચા ઓછા ભાવે અને ખરીદે વધારે ભાવે એવું થઈ ગયું અમુ હમ્મ ઍલે અતારે
તો બઉુ ભાવ આવે ને તો ખેડૂત વેચવાજા ને ભાવ નહીં આવતો તો એવું કરે
હમ્મ ના જ અત મોઘવારી ભાઈ ચરણસીમા ઉપરની કોઈ હદ જ નહી ઇકવારી માટે તો
મુઘવારી એટલે મજૂર ને એટલી મજૂરી ન થઈ જ આખા દિવસે ત્રણસો ત્રણસો રૂપિયા થઈ ગઈ હ પેલા તો પચા હો રૂપિયા હતી આખા દાળા ની
અતાર મજૂરીની ચા નાસ્તો પોણી બધું લઈ જવાનું હવારમા બાર વાગે એટલે તડકો ચડે એટલે તો બધા ઘરે જતા રે
હમ્મ એટલે જ હમ્મ એટલે જ નહી આવતું ગજમ
અને મોઘવારી એ બઉ વધી જતા બધી રીતના ખાવાથી પીવાથી મોડીને રહેવાના લોકો પાડા હા ના તે બહુ વધી ગયુ
બઉ બઉ મોંઘવારી વધી ગઈ એટલે
ગરીબ પબ્લિક તો શું કરે આપડી તો હ ગરીબ પબ્લિક નું મોત છે.
સાચી વાત હ
આતો મજૂરી કર્યા વગર કોઈ નહી.
મજૂરી કરી નાખવાની હાચી વાત. હા વરસાદ આવે કર્યુ તમે શું પડામાં વાવ્યું.
ના એ એવું હ હવાર રોજ હોય એવું ને એવું હોય કોઈ અલગ પ્રકાર નુ કોઈ આકાર હોજના ટાઈમે અંધારી ને આવશે પવન આવશે. થોડો અને પછી બધું ખેંચાઈને જતું રહ્યું એટલે જતું રહ્યું પછ જય માતાજી.
અતાર જબ્બર બફારો પણ વરહાદ આવે તો સારું વડી. હમ્મ ઠંડક થાય બફાર તો તર વાયગણ એવું જ છે.
હમ્મ મીલેટ્રીકસ માં રસ ખરો એમ તો તો.
ઇલેક્ટિકમાં રસ જ નહી આઈ આરટીઆઇ નહી કરેલી નકર હું પાસો ના પડું.
એવું હે અને પેલુ ગાડી આમ હ. ગાડી બાડી આવડતી છે ચલા આવતા તમાને તો.
હો ગાડીનો તો ડ્રાઈવર
એવું એમ નતો હતો શું હતો જ ગાડી માં તો ખબર પડતી તે સેમ બધું બગડે બગડે એન્જિન બેએન્જિન ક્લચ બ્રેક ને આ.
હા એવું ખબર પડી જાયને તો.
હ ઓઇલિંગ પાણી ઈ બધું એવું છે એમને. આમ તો ગેરેજનો ધંધો કર્યો હોય તોય ચાલે તો ગેરેજમાં.
ના-ના યાર એટલી બધી ખબર પડતી નહી આપણો આે વડી ચો ગાડી વગર.
એટ ને એના મોટા ફોટો ખબર પડી રહે એમને. હવે જાતે રીપેર કરીએ કોણ પ એમને એના મોટા ફોલ્ટ જાતે રિપેર કરતા હોય એટલે થોડું-થોડું. હમ્મ થોડું શીખવાયમ મળે ને અતારે તો ઓટો પાર્ટ્સમાં અતારે સારુ એવી કમાણી છે. કેમ ઓટોપર્ટ્સ
સારુ કમાણી હું મસ્ત એ આ ગાડી માં ઇલેક્ટ્રિક માં બધું કમાણી સારુ. હમ્મ ફૂલ કમાણી તમારે કહે એટલા આલી દેવાના. તો વાયર નો કરુ ઓમે પચા રૂપિયા લઈ લઉ.
હાસ્તે પંખા ફિટ કરવાના હો રોપિયાં. થઈ ગયા પેલા તો પંખા આપડે ફીટ જાતે કરી દેતા અતારે તો પંખા ફીટ ફિટ કરવાના હો-હો રૂપિયા થઈ ગયા ભઈ.
થયા જ ન બહુ મોઘવારી હાચી વાત અને આપડે હમણા કોક ઘર લેવા જઈએ તો કે આટલાને આટલા એમ કરવા.
હા અને એની વસ્તુ તમે વેચવા જો જૂની તો કોઈ ભાવ જ નથી આવતો.
ના કશું ભાવ ની આવ,
તમ બધું ન નવા ઉપર થઈ ગયું ધારમ બધ,
હમ હાચી વાત હો. તમાર બીજું બોલો તા.
બીજા મકો તમે ફરમાવું કો હે. જો ફરવા વરવા જવું હો નહી આવી ગરમી પડી રહી હ તો ચ્યોક.
ફરવાનું તો વિચાર તો કરીએ ચોક ફરવા જવાનું તય વાળુ જઈએ વિચાર કરીએ ભાઈબંધો તયાર હાર જઈએ.
ગરમી બાકી જબરજસ્ત પણ માને તો ઈચ્છા એક જ થાય પાણી મ ન પાણી મ પડ્યા રહીય આવ ગરમી ના હુ કેવુ.
હાચી વાત હ સમસ ના બા પડે રે ન એવું હો.
હા પહેલા જેવું હતું બ આપડે નાના હતા એટલા બધા બોરે કેવાય કુંડીઓ હતી એમાં, પાણીમાં નાહવા જતા ઉનાળામાં તો વેકેશન માં હોજ માં જ નાહવાનું હતું. અને લે બપ બપોરે હવારે નાહવા જવાનું બપોરે ચોક વાડે ભાડે ભેગા થઈ, અને મસ્ત મજાના બધા રમતો રમતા આખા નઈ.
અમે તો હોજ માં નહાયેલા, નેહર મા નાહેલા મોજ આઇ જાય નાહવાની.
એ તો વસ્તુ જ અલગ હતી નાનુ બાણ પણ તો અલગ વસ્તુ હને રમતો રમવાની મજા ના આવતી પહેલા લખોટીઓ રમતા ગીલીં ડ ડા રમતા સાંજે ક્રિકેટ રમવા જઈએ પેલી સાપુ આવતી.
ના તો અમને કોચે ગિલી ડંડા રમવાની મજાય આવે આમ તો ઠંડક હોય ને બઉ રમે્યા આમ પેલા.
પેલા તો બઉ મજા હવે તો પણ ભઈ કોઈ રમબવા વાળું નહી રહ્યું હવે
હા રમવા હવે તો બધા એ છોકરાઓ મોબાઈલ લઈને બેહી જાય હવે હું રમવા.
હા એટલે જ નેના નેના ના છોકરા હતા હ અતા કોઈ રમવા વાળુ જ નહીં. એમના લોકોણ તો પ શું હ જતા જ ખબર જ નહી પડે એમ. ભવિષ્યમાં ક ગીલી દંડો છે ચી રીતના રમાય શું રમત છે. પેલા તો કબડ્ડી ને આ બધું તો આપડે બહુ રમતા એમ.
લંગડી
હા લંગડી ને ઊપીગોબે એ બધા શબ્દો અતાર લુપ્ત થઈ ગયા શું કેવુ તમારે પેલા મજા આઇ જતી એ પેલા મસ્તી કાઢવાની એટલી મજા આવતી. અતા તો કોઈને બઉ ખી જવાય ના નાગ ભહુ કાઈ કે ચયા હતા છે તરત.
હાચી વાત
બીજું કોઈ રંગમાં પતી ગયું કોમ કે ચાલુ.
ના ચાલો હવારે થોડું બગડ્યું તું રિંગમાં.
આહા.
આપડું આવે ને પસાડવાનું મારે મશીન નુ એવે લિંગ ટુટી ગયું તું. તે હવે અડધો કલાકે મેહનત લે હ ગાડી લઈન વેડિંગ કરાવ
હવાલ આવે ને વિલ્લ્ડિંગ કરાઇન.
હા.
વેલ્ડિંગ કરાવને લેતા હતા એમને મળી રહી છેપુર વેલ્ડિંગ વાળા મળી રહ્યા હશ તો તે બહુ કારખાના ખરાને.
હા ત્યા તો બઉુ પેલુ હવે મળી રહેતું.
હા વિલ્ડિંગ નું તો મળી જ રહેતી આરામથી મળી રહે તમારી ત્યાં બધું વિલ્ડિંગ નું તો સામાન બધું. કારખાના ખરા ને ત્યા નજીકમાં છે બધું. હમ્મ ઓ તો જમવા માટે હોટલો બધી સારી હોવે.